હલો
હા મારો અવાજ આવી રહ્યો
હા તમારો અવાજ ચોખ્ખો આવી રહ્યો છે.
હા
નમસ્તે
તો તમે અત્યારે ફ્રી જો હોય તો આપણે મુસાફરી વિશે થોડી વાત કરી.
આ ચોક્કસ થી
હા તો માં તમા તમને શું લાગે છે કે મુસાફરી છે એ જીવનમાં કેટ કેટલી જરૂરી છે?
મુસાફરી જીવનની અંદર ખૂબ જ જરૂરી છે. કારણ કે તે તમને એક સુંદર અનુભવ આપતી જતું હોય છે. ત્યાં આપણને નવી જગ્યાઓ નવી સંસ્કૃતિઓ અને નવા લોકો વિશે જાણવાની અંદર જાણવામાં મદદરૂપ થાય છે.
હા તમારી એ વાત એકદમ સાચી છે. મુસાફરી કરવાથી જ્ઞાન પણ વધે છે પુસ્તકોમાં વાંચેલી ઘણી બાબતો આ આપડે જયારે જાતે જોઈએ છીએ ને ત્યારે એનો અનુભવ જ કઈક અલગ હોય છે પેલા આપણે નાના ધોરણમાં ભણતા હોય ત્યારે ત્યારે પુસ્તકોમાં હોય છે કે આવી આ સ્થળ છે અહીયાં આવેલું હોય છે પણ જયારે આપડે એ સ્થળ પર જઈએ અને આપણે આપણી જાતે જોઈએ કે આ સ્થ કેવું છે અને ક્યાં આવેલું છે કે તેની પરંપરા શું છે તેની? વિશિષ્ટતા શું છે? તો આપણને ખુબ જ વધારે આનંદ થતો હોય છે.
હા મુસાફરી થી વિચારવાની રીત પણ બદલાય છે. અલગ અલગ સ્થળો ના લોકોની જીવનશૈલી પણ તમને સમજ સમજવા મળતી હોય છે.
મુસાફરી થી તમને ઘણું એવું જાણવા મળે છે કે જ્યાં તેવું લોક કો કઈ રીતે પોતાની મુશ્કેલીની સાથે સાથે તેઓ કઈ રીતે પોતાની જિંદગી જીવે છે? એની પણ તમને નો એનું પણ તમને જ્ઞાન મળે છે.
હા મુસાફરી તો ઘણી બધી પ્રકારની હોય છે. જેવી કે કુદરતી સ્થળોએ જવું ઐતિહાસિક સ્થળો એ જવું તો એના વિશે તમે કેશો.
મને બંને પ્રકારની મુસાફરી ગમે છે. કુદરતી સ્થળોની અને ઐતિહાસિક સ્થળોની પણ. જે કુદરતી સ્થળો છે. એ શાંત ત્યાં તમને શાંતિ મળતી હોય છે. અને જે ઐતિહાસિક સ્થળો છે. છે ત્યાં તમને ભૂતકાળ વિશે ની જાણ મળતી હોય છે. કે ભૂતકાળની અંદર તે જગ્યાએ શું શું થયેલું છે.
આજકાલ લોકો મુસાફરી માટે ઘણા આયોજન કરતા હોય છે. તો શું આયોજન કરવું જરૂરી હોય તે છે, કે આયોજન કર્યા વગર જ એમને જઈએ એમ સારું પડે.
ના આયોજન કરવું એ ખુબ જરૂરી છે. આયોજન કરવાથી તમારો સમય અને પૈસાનો સારો ઉપયોગ થ થાય છે. તમારે ક્યાં જવું શું જોવું? કેવી રીતે જવું તેની માહી પહેલેથી જ મેળવવીએ ખુબ સારી વાત કેહેવાય છે.
તો મુસાફરીમાં સૌથી મહત્વની વસ્તુ શું છે.
મારા મતે મુસાફરી ની અંદર સૌથી મહત્વની વસ્તુએ છે કે સુરક્ષા યોગ્ય આયોજન અને સારો એવો અનુભવ સૌથી તમને મહત્વના તમને મદદરૂપ થશે.
તો પેલા લોકો પેલાના લોકો અને આજ કલના લોકો એમને મુસાફરીએ બંનેની મુસાફરી છે એમાં આપણને શું તફાવત જોવા મળે છે કે પેલાના લોકો જયારે મુસાફરી કરતા તા તા ને અત્યારે જે કરે છે.
જે પહેલાની મુસાફરીઓ હતી. ત્યારે એવા ઘણા સાધનો ઓછા હતા જે મુસાફરીઓને લગતા અહે તેથી મુસાફરી ત્યારે કરવી ઘણી મુશ્કેલ હતી અત્યારે જોઈએ તો પર્વતને ચડવા માટે રોપવેની જ રોપવે ની ટેકનોલોજી આવી ગઈ છે. જે મોટી ઉંમરના વ્યક્તિ છે તે કે જે પર્વત ચડી ન શકે કે પહાડ ચડી ન શકે તો તેમના માટે આમ ટેકનોલોજી ખુબ સરળ અને ઝડપી બની રહી છે કે તેઓને વધારે સમય ત્યાં કાઢવો જરૂરી નથી. અને ટેકનોલોજી આજના સમય પ્રમાણે ખૂબ જરૂરી પણ છે.
હા તમારી વાત એકદમ સાચી છે. ટેકનોલોજીએ મુસાફરીમાં કેવી રીતે મદદ કરે છે?
ટેકનોલોજી મુસાફરી ની અંદર તમારા મોબાઈલ એપ્લિકેશનની અંદર ઓનલાઈન બુકિંગ કરાવવા માટે કોઈ તમારા નકશામાં અત્યારે જી પી એસ સિસ્ટમ કે તમારે કોઈ અ જે મુસાફરીની તમે જે જગ્યા પસંદ કરેલી છે. ત્યાંના સ્થળોની તમને માહિતી આપે છે ત્યાંના સ્થળોની અંદર પેલા કોઈ લીધેલી મુલાકાતના ફોટા જોઈને તમને એવું ખબર પડે છે કે ત્યાંરનું ને મુલાકાત નો સમય કેવો સારો રહેશે. એવી બધી અત્યારની ટેકનોલોજી તમને મુસાફરી માટે બધી મદદ કરે છે. અને સાથે સાથે ટેકનોલોજી તમારું સમય પત્રક પણ બનાવી દે છે કે તમારે ક્યારે જવવું ક્યાં જવું શું કરવું શા માટે કરવું અને શું નિયમો ના પાલન કરવા
હા તમારી વાત એકદમ સાચી છે, શું મુસાફરી માત્ર મજા માટે જ હોય છે?
નહીં મુસાફરી માત્ર મજા માટે હોતી નથી. મુસાફરી શિક્ષણ વ્યવસાય, સંશોધન અને અનુભવ પણ મેળવવા માટે હોય છે, ઘણી એવી કોલેજો છે. કે જ્યાં તેઓ મુસ મુસાફરી દરમિયાન તેઓ એવી કોઈ વર્કશોપ એવી કોઈ કંપનીઓ હોય છે. તેમની મુલાકાત લઈ લેવડાવે છે. કે જ્યાં તમને આ મુસાફરી દરમિયાન તમને ખબર પડે છે, કે તે કંપની નું મહત્વ શું છે.
હ અને મુસાફરી દરમિયાન એવી કઈ કઈ બાબતો છે, કે જેનું આપણે હે ધ્યાન જ રા ખવુ જોઈએ
જરૂરી વસ્તુઓ સાથે રાખવી જોઈએ. સ્થાનિક નિયમોનું પણ પાલન કરવું જરૂરી છે. અને પર્યાવરણની કાળજી લેવી તો ખુબ જ મહત્વની અને અગત્યની વાદ છે.
હા તમે કીધું પર્યાવરણની કાળજી લેવી તો મને એના વિશે થોડું સમજાવશો?
ચોક્કસથી કે જે પર્યાવરણની કાળજી છે. એમાં મુસાફરી દરમિયાન કોઈ પણ જાત ન કચરો ન ફેકવો જોએ. કુદરતી સ્થળોને નુકસાન પણ ન પહોંચાડવું જોએ. અને સ્વચ્છતા પણ જાળવવી જરૂરી છે.
એકલા મુસાફરી કરવી સારી કે સમૂહમાં જવું જોઈએ આપડે?
જોઈએ તો બંનેના પોતાના અલગ અલગ ફાયદા છે. એકલા મુસાફરીમાં મુસાફરીની અંદર તમને સ્વતંત્રતા મળતી હોય છે. અને સમૂહની મુસાફરી કરવાથી તમને આનંદ અને સહકાર મળે છે.
મુસાફરીથી માનસિક શાંતિ કેવી રીતે મળે છે.
મુસાફરીની અંદર તમારા રોજિંદા જીવનની અંદર તમે જે વ્યસ્તતા હોય છે, તમારી પાસે એવું ટાઈમ તમારી પાસે એવો સમય નથી હોતો. કે તમે તમારા જીવનની અંદર વિરામ લઈ અને થોડુંક આરામ કરી શકો તો આ જે મુસાફરી છે, આ મુસાફરીની અંદર તમને ખાસ એવું સમય મળે છે, કે જે તમે તમારી જાતને વિરામ આપી શકો છો અને નવી નવી જગ્યા એ જોવાથી મનને તાજગી ભી અનુભવાય છે. અને એવું પણ કહેવામાં આવે છે, કે જે મુસાફરી છે, એ મનની માનસિક જે તમારી માનસિક બીમારીઓ છે, એને ઘણી બધી એવી દૂર કરતું હોય છે, તો મુ સાફરી માનસિક સ્વાસ્થ્યની અંદર પણ ઘણી જ જરૂરી
તો મુસાફરીથી નવી વસ્તુઓ શું શું શીખવા મળે છે, એના વિશે તમે મને કેશો?
ચોક્કસથી હુ કહીશ. કે મુસાફરી દરમિયાન તમને નવી નવી ભાષાઓ તયાની સંસ્કૃતિ તયાનો ખોરાક અને લોકો વિશે ઘણું એવું બધું શીખવા મળે છે.
ભવિષ્યમાં મુસાફરીનું સ્વરૂપ કેવું હશે તમારા ખ્યાલ મુજબ?
જોઈએ તો ભવિષ્યનું મુસાફરીનું સ્વરૂપ કે ટેકનોલોજી સાથે મુસાફરી વધુ કરણ અને આરામદાયક પણ બની જશે. પરંતુ કુદરત નું સંરક્ષણ કરવું પણ તે વખતે જરૂરી એ રહેશે. કારણ કે જેટલી ટેકનોલોજી વિકશે. એટલું સામે પર્યાવરણ નુ નુકસાન પણ થશે. તો એ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી તે છે કારણ કે ભવિષ્યની અંદર ટેકનોલોજીની અંદર ખૂબ મોટી એવી હ મોટો એવી પ્રગતિ થાય છે. તો એ ધ્યાન રાખવું જરૂરી છે કે કુદરતને કોઈ પણ જાત નુકસાન ન પહોંચે.
હા તમે મને મુસાફરી વિશે તો ઘણું શીખવ્યું. પણ મારો એક ક્વેશચન છેલો એ છે કે મુસાફરી છે એ જીવનમાં આપને શું શીખ ખવે છે.
ઓકે તો તમારો પ્રશ્ન એવું છે કે મુસાફરીની માં તમને જીવનમાં શું કેવી રીતે મદદ કરે છે?
હા
તો મુસાફરી આપણને ધીરજ, સમજણ અનુકૂળ અનુકૂલન કઈ રીત થી સાધવુ? નવી પરિસ્થિઓ નો સામનો કઈ રીતથી કરવો? એવી તો ઘણી એવી બાબતો છે કે જે તમને મુસાફરી જીવનમાં શીખવે છે.
ખરેખર મુસાફરી માત્ર સ્થળ બદલવાનું નામ નથી પરંતુ અનુભવ મેળવવાની પણ એક રીત છે બરાબર છે ને
હા દરેક મુસાફરી આપણને કઈક અલગ ને અલગ શીખવતી જતી હોય છે. અને દરેક મુસાફરીની એક પોતાની એક યાદી હોય છે. આ યાદી તમારા પુસ્તક ને એક યાદગાર સ્વરૂપ બનાવી દેશે.
આજની વાતચીતથી મુસાફરીનું મહત્ત્વ મને સારી રીતે સમજાયું. તો આ મુસાફરીની વાતથી તમે મને ઘણી બધી શીખવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
હા મુસાફરી જીવન ને તમને પણ વધુ રસપ્રદ બનાવે. અને જ્ઞાન સભર બનાવે એવી હું પ્રાર્થના કરું.